હલો, હા હું મજામાં. જય શ્રી ક્રષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાકી શું ચાલી રહ્યું છે
બસ શાંતિ છે, પણ જોવ ને આ વાતાવરણમાં કેવું અચાનક બધા ફેરફાર થઈ ગયા ને કેવું વાતાવરણ બદલાઈ ગયું છે ને
હા, હા, એકદમ સાચું કહ્યું પેલા જેવો મોસમ હવે રહ્યો જ નથી.
બિલકુલ એવું અચાનક વેધર ચેન્જ થઈ ગયું એકદમ
હા, પહેલાં તો શું હતું કે ઠંડી, ગરમી અને વરસાદનો સમય ફિક્સ હતો હવે તો ક્યારે શું થાય છે આપણને પણ ખબર નથી પડતી આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થતું થઈ રહ્યું છે નહી
ખરી વાત છે આ બધું છે ને ગ્લોબલ વોર્મિંગના કારણે જ થાય છે અને એના જવાબદાર આપણે પોતે છે આપણે જે બધું પોલ્યુશન ફેલાવીએ છીએ એના લીધે ગ્લોબલ વોર્મિંગમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે એના લીધે કોઈક વરસાદનું ફિક સમયગાળો કે કોઈ ઋતુનો સમયગાળો ફિક્સ રહ્યો નથી
રહ્યો જ નથી હવે જો ને આપણે શું કે હોળી પછી અચાનક ગરમી સ્ટાર્ટ થઈ ગઈ ગરમી પણ કેટલી વહેલી આવી ગઈ અને અચાનક કોઈક જગ્યાએ તુફાન આવ્યું આવું સાંભળમાં આવ્યું તો એના કારણે અમારે ત્યાં પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું પાછું માણસો પણ વધારે બીમાર પડવા લાગી ગયા છે
સાચી વાત છે ક હવામાનમાં આવો ફેરફ ફેરફાર થાય વેધર એકદમ અચાનક ચેન્જ થાય એટલે થોડા લોકોના કે નાના બચ્ચાઓના સ્વાસ્થ્ય પર અસર
અસર થાય જ છે તો અહિયાં પણ એવું જ છે અમારે ઘરે ઘરે બધા બીમાર પડી ગયા છે
તો હવે જો કોઈ પણણ ઋતુ ફિક્સ નથી ગમે ત્યારે તમને વરસાદ જોવા મળશે ગમે ત્યારે હમણાં ગરમી તમે જોઈ કેટલી ત્યારથી જ આટલી ગરમી છે તો આગળ જતા સુ થશે
એ જ તો એનું મુખ્ય કારણ પ્રદૂષણ જ છે જેમ કે વાહનનો ધુમાડો ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી ગેસ વૃક્ષોનું કપાવવું એના કારણે જ આ બધું ગ્લોબલ વોર્મિંગમાં ત ફેરફાવ પડે અને મો તમને આવી રીતે બદલાવ થાય
સો ટકા ખરી વા જ આનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ જ છે અને એના લીધે જે આ જે વરસા વરસાદનો જે પેટર્ન છે ને તે આખો ચેન્જ થઈ ગયો છે એ એના પેટર્ન પ્રમાણે આવ નથી, કોઈ વાર અધિક પુર આવી જાય, કોઈ જગ્યા દુકાળ પડી જાય બસ આવી બધી પરિસ્થિતિઓ સર્જાય છે
હા, અને આ બધું ખાસ કરીને મોટા શહેરોમાં વધારે થતું હોય છે પ્રદુષણનું
બિલકુલ જે આ મોટી મોટી સિટીઓમાં જ થાય છે પ્રદૂષણ કેમ કે આપણે એટલા બધા વૃક્ષો કાપ આપી નાખીને મોટી મોટી બિલ્ડિંગો બનાવી દીધી છે એટલા જંગલો ઉજાડી દીધા છે. અને બધું અ પોતાની કંપનીઓ કારખાનાઓનું ગંદુ પાણી બધું આપણે નદી જળાશયોમાં નાખીને એને પ્રદુષિત કર્યું છે. એટલે આ બધી એની આડઅસર હવે આપણને જોવા મળે છે.
બરાબર કીધી આ વાતતો, હવામાં કાર્બન હા હા. હેલો. હા, હવામાં કાર્બન કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગેસ વધે છે જેના કારણે આ ગરમી પણ વધી રહી છે.
અને કેટલી સખત ગરમી છે તમને તમે જોવો સહન નહીં થાય એવી અસહ્ય ગરમી છે. પા કેટલી ડિગ્રી એ પોહોંચી જાય છે
હા. અને આ બધું વાતાવરણમાં બદલાવ થાય છે એટલે કેટલી બધી અસરો પણ થતી રહી છે જેમ કે ગરમ અચાનકથી ગરમી વધી જાય, સમુદ્રનો લેવલ વધે છે, વરસાદ અનિયમિતથી-અનિયમિત થઈ ગયો છે.
હવે તમે જોવો, આ કમોસમી જે વરસાદ હવે આવી જાય છે આવી અચાનક એની સૌથી મોટી અસર ખેડૂત પર પડે છે. ખેડૂતની જે આખા વર્ષની મહેનત છે. એના પાક પર કેટલી મોટી અસર થાય છે ખેડૂતોને.
હા-હા. એટલે જ તો હું વચ્ચે અમે સાંભળ્યું કે વાતાવરણ બદલાયું, વાવાઝોડું આવ્યું, સખત વરસાદ એ રહ્યો તો હું તો ટેન્શનમાં પડી કે કે આ વખતે કેરી આવશે કે નહીં આવશે અને ખેડૂત તો એનું શું હાલ થતું હશે.
એજને અને જો આ બધી અસર થાય એના લીધે પછી અનાજ છે બધું જ મોંઘુ થઈ જ
હા થઇ જ જવાનું છે.
એટલે આપણે છે ને આપણા એવા પ્રયાસો કરવા જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય એનાથી આપણે છે ને વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ, આપણું પર્યાવરણને નુકસાન ના પહોંચે, પર્યાવરણ પ્રદુષિત નહીં થાય એવા પગલાં ભરવા જોઈએ.
હા, તો એના આપણને એના ઉપાયો ઉપાય પણ કાઢવા પડશે ને. જેમકે આપણને વધારે વૃક્ષ રોપણ કરવું પડશે, હવામાનનો ઉપયોગ ઓછો કરવો, હવા ઓછો કરવો પડશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઓછો કરવો પડશે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પડશે અને વીજળી પણ વધ બચાવવી પડશે. આવા નાના નાના પગલા ભરીશું. તો જ ક કશે જેને ફેરફાર થશે.
હા. હવે આટલી સખત ગરમી પડે એટલે લોકોનો એસીનો ઉપયોગ પણ ખૂબ જ વધુ વધુ પ્રમાણમાં થઈ ગયો છે અને એસી ના વધુ પ્રમાણના ઉપયોગથી પણ હવામાનમાં ઘણી અસર થાય છે.
હા. અને આ બધી છે નાના બાળકો પર વધારે અસર કરે છે. બાળકો અને વૃદ્ધો હોય છે ને એના પર. શ્વાસ લેવામાં એ લોકોને પ્રોબ્લેમ થઈ જાય છે, નાના છોકરાઓની આંખોમાં ચરચર કરવા માંડી જાય, એલર્જી થઈ જાય છે એ લોકોને. અને ના થાંક અને તણાવ પણ વધી જાય છે આપણા જેવા માણસોને તો
બિલકુલ અને હું થોડા ટાઈમ પહેલાં હું એક ગામડામાં વિઝિટ માટે ગઈ હતી મને ત્યાંનું વાતાવરણ એટલું સરસ લાગ્યું, એટલું મસ્ત ત્યાંનું વા, કેમ કે ત્યાં ઓછું પ્રદૂષણ, શુદ્ધ હવા, ચારે બાજુ એટલી હરિયાળ હતી. તો મને એટલું ત્યાં સારું લાગ્યું ને કે બહુ સરસ વાતાવરણ હતું.
નહી નહી ગામડાનું તો તમે ખરી વાત કીધી ગામડાઓની તો હવા પણ શુદ્ધ હોય છે, બધું જ સારું હોય છે, ત્યાં તો ત્યાં તો રહેવાની પણ મજા અલગ જ આવે છે.
હા, કેમ કે ત્યાં એટલી બધા વૃક્ષો હોય ને આજુબાજુ તમને એટલી હરિયાળલી જોવા મળશે, એટલું નેચર જોવા મળશે. એટલે ત્યાંનું વાતાવરણ શુદ્ધ છે. છે. એટલે આપણે પણ એવા પગલાં દોરવા જોઈએ. કે વાતાવરણ શુદ્ધ રહે કે તમે પોલ્યુશન ના ફેલ પર્યાવરણને નુકસાન નહી પહોંચાડો, જેટલી બી આપણી બધી નેચરલ થિંગ છે એને બધું તમે સાચવીને રાખો.
હા એ તો આપણને ધ્યાન રાખવું પડશે.
અને એ એ બાબતે લોકો એ જાગૃત થવાની ખુબ જ જરૂરી છે કેમ કે પછી આવું ને આવું રહ્યું ને તો આવનારા ભવિષ્યમાં આપણને બહુ મોટા નુકસાન ની ભોગવાઈ કરવી પડશે.
નહી વાત તમે આ બરાબર કીધી છે આપણા નાના નાના પગલા જ ભરીશું ત્યારે જઈને આંગખળનું બધું આગળનું સારું થશે.
ખરી વાત છે એટલે પેલું આ જે વાતાવરણ અચાનક ચેન્જ થઈ જાય વેધર ચેન્જ થાય તો એના જવાબદાર આપણે મનુષ્ય છે. એટલે હવે હા. એટલે હવે આપણને જ બસ એના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે કે તમે ઠેર ઠેર વૃક્ષારોપણ કરો તમે જળાશયો તેયોના નદીઓના પાણીને પ્રદૂષિત નહીં કરો એને ચોખ ઓખું રાખો તમે.
હા અને આપણે જ આ જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એ પણ આપણે જ કરી રહ્યા છે જેમ કે ટ્રાફિકમાં ઊભા હોય હેલો.
હા હા બોલો.
આપણે ટ્રાફિકમાં ઉભો ર તો કારણે પણ આપણે હોર્ન વગાડ વગાડ કરીને ધ પ્રદુષણ કરતા હોઈએ છીએ. એનાથી પણ વાતાવરણમાં કેટ કેટલું અસર થાય છે.
બિલકુલ એટલે આપડી આપણે પોતે તે જ આપણી બધી જે અમુક ટેવો છે એ બદલવાની જરૂર છે આપણે તો ધીરે ધ ધીરે ગ્લોબલ વોર્મિંગમાં અસર ઓછી થશે અને કદાચ સારો સમય પણ આવી જાય કે વરસાદની પેટર્નમાં ફેરફાર પડી જાય પણ મને લાગતું નથી કે આજેની જે પ્રજા છે જે પોતાની આદતો આવી જો રાખશે તો આપણને ભવિષ્યમાં બહુ નુકસાન થ
નહી નહી એ તો મને પણ એવું જ લાગે છે કારણ કે જો પહેલાનો જે સમય હતો એમાં મોસમો ફિક્સ હતા કે ચાર મહિના ગરમી ચાર મહિના વરસાદ અને ચાર મહિના ઠંડી આવી રીતે ફિક્સ હતું કોઈ દિવસ આવું સાંભળેલું કે ઠંના ટાઈમમાં વરસાદ થયો કે વરસાદના ટાઈમ પણ ગરમી પડીડી.
એ જ તો જોવાનું છે અત્યારે કોઈ પેટર્ન આખી પેટર્ન એ જ ચેન્જ થઈ ગઈ છે કમોસમી વરસાદ ગમે ત્યારે ગરમી વરસાદ તો ગમે ત્યારે આવી જાય છે એટલે કમોસમી વરસાદ થઈ ગયો છે ઘણી જગ્યાએ તો પૂરની સ્થિતિઓ સર્જાઈ જાય હમ કે એટલા બધા પૂર આવી ગયા પછી કોઈ વાર હાવ દુષ્કાળ પડી જાય એના લીધે ખેડૂતોને, તો બંને પરિસ્થિતિમાં ખેડૂતને જ ભોગવવું પડે છે.
હા તો એ બધું આપણા કારણે જ થાય છે આપણને જ આ બધું રોકવું પડશે. આપડે નાના નાના પ્રયત્નો કરીશું તો કશે જઈને થોડું ઘણું સારું થશે.
બિલકુલ આપણેે નાના નાના પ્રયાસો કરવા જોઈએ અને બધાને જાગૃત કરવા જ જોઈએ એવા નાની નાની આપણે રેલીઓ કાઢવી જોઈએ. જોકે આજ કલ આજની જન ઓપરેશન આવું બધું કરે જ છે અને સરકાર પણ એ બાબત ઘણી જાગૃત
હા નહી તમે આ વાત ખરી કીધી સરકાર જાગૃત થઈ છે કારણ કે હું હમણાં વચ્ચે, હું માર્કેટ ગઈ હતી ને, તો રસ્તામાં અમુક એ લોકોના એનજીઓ હતા કે ખબર નને એ લોકો ના તરફથી, ફ્રીમાં વૃક્ષો વૃક્ષો ના નાના છોડોય ને
હા.
અમને આપતા હતા કે તમે ફ્રીથી થી અહીં લગાડો તો એ બહાને, ફ્રીનું સાંભળીને પણ માણસો લઈ જતા હતા અને લગાડતા હતા. તો એ લોકોનો આ પ્રયાસ પણ મને સારું લાગ્યું.
હા બસ આપણેે જાગૃત થવાની જરૂર છે બસ આપડે જેટલું આપણાથી થાય ને એટલું તમે વૃક્ષારોપણ કરો. જ્યાં તમને ખાલી જગ્યા દેખાય ત્યાં તમે વધુમાં વધુ વૃક્ષો લગાવો. તો શું હવામાં ઓક્સિજન ન પ્રમાણ વધ અને કાર્બન ડાયોક્સાઇડ નો પ્રમાણ ઓછું થશે. વૃક્ષો વધાવો તમે પાણીને પ્રદૂષિત નહીં કરો.
હમ.
ઓછો ઉપયોગ કરો.
હા.
આ બધા પગલાં દોરવાની ખૂબ જરૂર છે. અને આજકાલ છોકરાઓને સ્કૂલમાં પણ આ બધું શીખવે જ છે.
હા, તો આપણે પણ આપણી સોસાયટીમાં એક મીટિંગ બોલાવી જોઈએ નહી, કે આપણે પણ વૃક્ષારોપણ કે પછી આ બધી બાબત પર થોડીક ચર્ચા કરવી જોઈએ.
હા તમારો ખૂબ જ સારો વિચાર છે તો જલ્દી આપણે એ વિશે વિચારશું અને લોકોને જાગૃત કરશું કે કેવી રીતે આપણે આપણા પર્યાવરણને આ વાતાવરણમાં જે અચાનક ફેરફાર થઈ રહ્યા છે. એના અંગે આપણે કેવા પગલા ભરવા જોઈએ. એ વિષ આપણે ચર્ચા કરશું.
કરીશું.
હમ હમ. તો એના એમાં આપણે નાના નાના છોકરાઓને પણ પ્રોત્સાહિત કરશું કે એ લોકો કે એવા નાના નાના ચાટ બનાવે જેમાં અ આ વાતાવરણમાં જે અચાનક પલટો થયો છે એવા
હા નહી આપડે છે ને નીચે બિલ્ડિંગ નીચે મતલબ સોસાયટીમાં આપણે એવું જ કંઈ રાખીશું જેમાં આના કારણે આપણને આપણને નોલેજ મતલબ શું કે શીખડવીીએ આપણને છોકરાઓને કે પાણી બચાવો વૃક્ષો બચાવો એના પ્રત્યે તમે કંઈક તમારી નવી નવી તમારું આપો આમ કહીને આપણે આમ કંઈ આયોજિત કરીએ કે જેનાથી એ લોકો પણ ઉત્સાહ થાય અને આપણને પણ મદદ મળે.
ખુબ જ સરસ વિચાર છે ચાલો તો આપડણે જલ્દી મળીએ.
હા ચાલો મળીએ પછી.